હલો, હા બહેન શું કરો છો
હું તો કઈ નથી કરતી તમે બતાવો તમે શું કરો છો, અને તમે કેવા છો
મજામાં છેન તમે કતા હતા કે એ તમે ખોરાક અને સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છો, તો શું વાત કરવાના છો એ પણ
હા, તો તમને તો ખબર જ છે કે આજ કલ ગરમીના લીધે તાપમાનમાં કેટલો વધારો થયો છે અને લૂ જેવા સંક્રમ સંક્રમક બીમારીઓનો પણ વેણ વધ. વધી રહ્યો છે, અને જ્યાં જ ત્યાં લૂના વાતો ઘણા બધા નીકળી આવતા છે, તો આ તાવમાં આપણે આ ગરમીના સમયમાં આ તાવથી બચવામાં આપણે શું શું કરી શકીએ આપણે શું ખાઈ શકીએ શું પી શકીએ કે જેના થી આપણે આ ગરમી અને આ તાવથી બચી શકીએ તો મને એના વિશે જ તમારાથી જાણવાનું હતું
હા, તમે વાત કરી એ સારી વાત કરી આજના જે સમય છે એ ખુબ જ તાપમાનથી વધુ જય છે દરરોજને દરરોજ જ આવે છે કે અ ચક્કર ખાઈને આ પડી ગયા અ ચક્કર ખાઈને આ પડી ગયા એટલે વ્યક્તિ એ ઘણું બધું એટલી બધી ગરમી થઈ રહી છે કે તેના કારણે તેમનું આખું જે માનસિક સંતુલન છે બગડી ગયો છે ને તેના સ્વાસ્થ્ય પર પણ ખુબ જ અસર પડી રહી છે તો તમે જેમ વાત કરી કે શું શું ખાઈ શકી છે એ સૌથી મહવ કે ખોરાક એ આપણા સ્વાસ્થ્ય ઉપર સીધો ને સીધો અસર કરતો હોય છે, તેના માટે આપણે એવી એવું ખોરાક ખાવો જોઈએ કે જેથી આપણા શરીરને ઠંડક પહોંચે અને આપણું શરીર એ ઠંડક રહે જેમ કે આપણે અ સત્તુ પીએ તો એનાથી આપણું શરીર એ ઠંડક પામે છે અને આપણે શેરડી ન જૂસ પીએ તો એનાથી આપણને ઠંડક મળે છે તો એના કારણે આપણને વધારેમાં વધારે જેમ તેમ હોય શકે આપણા શરીરને ઠંડક આપવાનું કાર્ય કરવું જોઈએ જેથી આપણને ચક્કર નહીં આવે અને ગરમી એ આપણા શરીરમાં ઓછી લાગે અને આપણા શરીરનું તાપમાન એ સંતુલિત રહે આપણા શરીર નું સંતુલન એ તાપમાન સંતુને સરખૃત નહી રહેશે તો આપણને જગ્યા ને જગ્યા સૌથી પહેલા તો ચક્કર આવી જાય અને સૌથી વધારાની વાત ધ્યાન રાખવાની એ છે કે આપણને આવી તાપમાનમાં ઘરથી પહેલા તો બહાર નીકળવું જ નહી જોઈએ કેમ આવું જે તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી, ચુમ્માલીસ ડિગ્રી જે આવી રહ્યો છે આ વ્યક્તિ ના શરીર માં સીધો સીધો અસર પાડી રહ્યો છે જે આપડા શરીરમાં ખુબ જ અસર કરી રહ્યો છે પછી વાત આવે છે કે ખાવામાં શું શું ધ્યાન આપવું તો ગરમી છે એટલે વધારે ત તલેલો હોય તેવો વધારે મસાલા વાળો હોય તેવો એવો ખોરાક નહી ખાવો જોઈએ કારણ કે એ બધું એક ગરમ હોય છે અને આપડા શરીરને વધારે પડતું ગરમી આપી દે છે એટલા માટે એમાં ખુબ જ ધ્યાન રાખવાની બાબત છે કે આપણને ઓછામાં ઓછો ગરમ વસ્તુ નો ખોરાક એ ઓછો સેવન કરવો અને વધારેમાં વધારે ઠંડક આપે એવી વસ્તુ સેવન કરવું જોઈએ કારણ કે ખોરાક એ આપણા શસ્ને સીધે ને સીધો અસર પાડતો હોય છે અને એમાં પણ આપણે પાણી નુ સેવન વધારેમાં વધારે કરતો રહેવો જોઈએ જેથી આપણું શરીર એ હાઈડ્રેટ રહે અને વધ વધારે પડતું ગરમી નહીં લાગે તો તમે શું વાન માનો છે એ વાત મારી સાચી છે?
હા તમારી આજે તમે જેટલી વાતો કરી છે એ વાતો તદ્દન સાચી છે કે જેમ બને તેમ ગરમીમાં આપણને જેટલું બને તેટલું ઘરમાં જ રહેવું જરૂરી છે જો જરૂર પડે તો જ આપણને ઘરથી નીકળવું જોઈએ અને જેટલું બને તેટલું વર્ક ફ્રોમ હોમ કરવું જરૂરી છે અને જેમ તમે કીધું કે તળેલું ઓછું ખાવું જેમ બને તેટલું ગરમ ખોરાકને અવોઇડ કરવો અને જેટલું બને તેટલું ઠંડુ ખોરાક ખાવો અને પાણીનો સૌથી વધારે ઉપયોગ કરવો કે જેનાથી આપણા શરીર હાાઈડ્રેટ રહે અને આપણને ચક્કર જેવી બીમારીઓનો સામનો ન કરવો પડે તેવી જ રીતે ગરમીના સમયમાં કેટલા બધા ફળો આવેલા હોય છે છે, કે જે આપણા શરીર પર શરીરને, હાઈડ્રેટ રાખવામાં ખૂબ જ મદદ કરે છે, જેમ કે શેરડીનો રસ, ને પછી તરબૂજ અને કેટલા બધા ફળો હોય છે કે જે આપણને ગરમીના સમયમાં. આવે છે અને તે આપણને ખાવું જરૂરી છે, કે જેના લીધે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત તંદુરસ્ત રહે, આ ગરમીના સમયમાં આવી બધી બીમારીઓને તો ખુબ જ વધારે અસર ફેલાઈ રહે. અને આ ગરમીના લીધે પણ આપણને કેટલી બધી એવી, મુશ્કેલીઓ પણ થઈ રહી છે કે જેનાથી આપણા શરીરને કેટલી બધી પરેશાનીઓ અને દિકકતનો સામનો કરવો, કરવાનો થઈ રહ્યો છે, જેટલો બને તેટલોું મસાલે ઓછું ખવું જરૂરી છે, કે જેનાથી આપણા શરીરને કંઈક નુકસાન ન બને, તેવી જ રીતે જેટલું બને તેટલું ઓછું ખાવું જોઈએ, કારણ કે આ ગરમીના સમયમાં, જો આપણે વધારે ખાઈ લેતા હોઈએ તો આપણા શરીરના અંદર જ એ વધારે ખાવાથી આપણા શરીરને કેટલા બધા નુકસાનો થાય છે, તો ઓછું ખાવો અને તંદુરસ્ત રહે એવું વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, તો આપણને આ સમય સમયમાં આવા બધા, નિયમોનું પાલન કરવો પણ ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે ગરમીના સમયમાં કેટલા બધા એક્સિડેન્ટો પણ જોવા મળે છે, કારણ કે આ ગરમીના કારણે લ લૂ ચાલી રહ્યો છે, અને તાપના કારણે લોકોને આ તાપમાં ઓછું દેખાય છે, કે જેના દ્વારા રસ્તામાં ચક્કર, અને બાઈક ચલાવતા લોકો, એમના હેન્ડલ પરથી હાથ ગુમાવે છે, અને અંતે એક્સિડેન્ટો સર્જાય છે, પ્રાણીઓમાં પણ પાણી ઓછું પડે તો એમનું પણ મૃત્યુ મૃત્યુ થાય છે, તો તે તેના પર તમારો શું વિચાર છે?
હા તમે જે વાત કરી એ બધું જ બરાબર છે, કે જેમ કે તમે કીધું કે માણસ તો માણસ પરંતુ જાનવર છે, એ પણ આ ગરમીમાં બેભાન થઈ ગયા છે, કારણ કારણ કે જે એવી ગરમી થઈ રહી છે જેવું તાપમાન થઈ રહ્યું છે. તો એ તાપમાન ના કારણે પાણી જગ્યા જગ્યા સુખાઈ ગયો છે, માટે જે જાનવરો છે જે આપણા પ્રાણીઓ છે, એ પણ બિચારા બેભાન થઈ ગયા છે, માટે આપણને એવું પણ કરવું જોઈએ, કે તેમના માટે જગ્યા જગ્યા જરાક પાણીની સુવિધાઓ કરી દેવી જોઈએ, પાણી ન સૌથી મહત્વ છે, કારણ કે ગરમી એવી થઈ રહી છે એટલા માટે જો પાણી પીતા રહો તો ખોરાક તો છે જ મહત્વનો પરંતુ સાથે સાથે પાણી પર ખુબ જ મહત્વ ન છે, કારણ કે એવું તાપમાન થઈ રહ્યો છે, અને તમે જે વાત કરી કે મસાલ વાળો નહીં ખાવો જોઈએ હા, હવે આપણે જોઈ રહ્યા છેએ કે લોકો એ નાના નાના બાળકો છે, માણસો છે, તે બધું બહાર ન ખાય છે પીઝઝા બર્ગર ને એવું બધું ખાઈ રહ્યા છે, તેના કારણે તેમને જાત જાતની બીમારીઓ આવી જાય છે, અને તેમનું રોગ પ્રતિરોધક શક્તિ છે છે, કારણ કે આવી જારે તાપમાન આવે છે, ત્યારે જાત જાતની બીમારીઓ નીકળી પડે છે તો હવે જે એમાં રોગ પ્રતિરોધક શક્તિ જેની ઓછી હશે, તો તે એની ઝપેટામાં આવી જશે અને તેના બીમાર થઈ જશે અને જેની રોગ પ્રતિરોધક શક્તિ વધારે હશે, તો તે એનાથી બચી નીકળશે, માટે ખુબ જ જરૂરી છે કે ખોરાક એવો લેવો જે આપણા શરીરમાં રોગ પ્રતિરોધકકારકની શક્તિ જે છે એ વધારે, જેમ કે આપણે તમે કીધું કે તરબૂજ ખાવો જોઈએ જે પાણી વાળો છે, થઈ શકીએ તો એવું એવું સ્થળ નું સેવન કરવું કે જે પાણી વાળો છે જેમાંથી આપણને વધારે પડતો પાણી મળે છે જેમ કે તરબૂજ છે. પછી વસ્તુ ન સેવન કરવો, કે જેની અંદરથી આપણને વધારે માં વધારે પાણી મળી રહેતું હોય છે, અને આપણને એનાથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ એવો ખોરાક ને ખાવો જોઈએ, હવે એવું બી નહીં કરવો જોઈએ કે ખાના ખાવું જ નને ખોરાક ને ખાવું જ નહી કારણ કે, માળકને ચાલવા માટેની શક્તિ અને ઉર્જાની ખુબ જ જરૂરત હોય છે, એટલે માટે આપણેને કાર્બોહાઈડ્રેટ ચરબી પ્રોટીન એ બધુની જરૂરત હોય છે, એટલા માટે જ તેમને એવો ખોરાક ખાવો કે જેના ને આ બુ આ બધા ખનીજો મળી પણ રહે અને તેના સ્વાસ્થ્યને વધારે પડતો કઈ અસર બી નહી થાય, તો ગરમીમાં અને એવું તાપમાનમાં જે થઈ રહ્યો છે, તાપમાનમાં થતા ફેફારના કારણે ખોરાકમાં પણ ચેન્જ ચેન્જ બદલાવ થાય છે, અને એ બદલાવના કારણે આપણા જીવન શૈલીમાં પણ બદલાવ આવી શકે છે, માટે એ ખૂબ જ જરૂરી છે, કે જ્યારે ખોરાક ખાવો તે સોચી અને સમજીને ખાવો જોઈએ, કારણ કે શરીર જ એ બધું છે અને જો શરીર ના હોય તો આપણે કોઈ પણ કાર નહી કરી શકીએ, અને પછી જો આપણે સ્વસ્થ હોઈએ, તો આપણે ગમે તેટલું કામ છે એ બધું કરી શકીએ શું આ વાત મારી બરાબર છે?
હા તમારી આ વાત બરાબર છે કે જેટલું બને તેટલું આપણને જે વસ્તુમાંથી જેટલું આપણને પાણી મળી શકે એજ વસ્તુઓ ન સેવન કરવું જરૂરી છે, તેવી જ રીતે લોકો ગરમીથી રાહત મેળવવા માટે સફેદ અને આછા રંગના કતરાઓ કાપડ પહેરે છે, કે જેનાથી એમને ગરમી ઓછું લાગે, જેમ આપણે જો આપણે ટેરીકોટ અને જીન્સ જેવા કાપડ પહેરીએ તો એનાથી આપણને વધારે ગરમી લાગે, પણ જ્યારે આપણે સુતરાઉ કાપડ પહેરીએ ને તો એનાથી આપણને ઓછું તાપ લાગે છે, તેવી જ રીતે ગરમીથી બચવા લોકો, ઠંડા પાણી આઇસક્રીમ અને પૌષ્ટિક છાશનો ઉપયોગ કરે છે, કે જેનાથી એમનું શરીર હાાઈડ્રેટ રહે, અને એમ ને તેનાથી બચવામાં પણ, ઉપયોગ મળે છે, તો મને તમારાથી આ બધી જ માહિતી મેળવવાનું હતું, તો તમે મને આ બધી માહિતી આપી એના માટે થેન્કયુ.
ધન્યવાદ ચાલો બહેન.
હા.